કેમ મજામાં તું કેમ છે. હું પણ મજામાં છું. આજે કોલેજમાં ગ્રામ વિકાસ પણ વિકાસ વિષય પર પ્રોજેક્ટ મળ્યો હતો વિચાર્યું કે તારી સાથે વાત કરું.
વાહ બહુ સરસ વિષય છે ગામનો વિકાસ એટલે દેશનો વિકાસ.
હા કારણ કે આપણા દેશમાં હજુ પણ ઘણા લોકો ગા ગામોમાં રહે છે જો ગામ આગળ વધશે તો આખો દેશ આગળ વધશે.
એકદમ સાચ હમ મારા મતે ગ્રામ વિકાસ નું શરૂઆત શિક્ષણથી થઈ શકે.
એ કેવી રીતે
જો ગામમાં બાળકો સારી રીતે ભણશે તો તેઓ અભ્યાસમાં સારી નોકરી મેળવી શકશે અથવા પોતાના વ્યવસાય શરૂ કરી શકશે શિક્ષિત લોકો સમાજમાં સારા નિર્ણયો લઈ શકે છે. .
હા અને ઘણા ગામોમાં હજુ પણ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી તક મળતી નથી.
સાચું દરેક માતા પિતાને દીકરા અને દીકરીને સમાજ શિક્ષણ આપવું જોઈએ.
એ વાત તો સાચી અને આજે ડિજિટલ શિક્ષણનો પણ સમય છે. ગામની શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ.
હા જેનાથી જ વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ વિડીયો અને નવી માહિતી મેળવી શકે અને નવા નવા સ્કીલ્સ અને ટેક્નોલોજી શીખી શકે.
અહ હા શિક્ષણ પસી આરોગ્ય ની વાત કરીએ. ઘણા ગામોમાં લોકો સારવાર માટે શહેરોમાં જવું પડે છે.
હા, ગામમા સારી હોસ્પિટલ ફેસિલટી દવાખાના એમ્બુ લાસ સુવિધા આવું નથી, હોતુ તો પછી સારવાર, માટે શહેરમા જવું પડે.
એ તો સાચું છે, નિયમિત આરોગ્ય કેમ્પ પણ યોજ જવા જોઈએ, જેથી ગામોમા સહેલાઈ પડે.
હા, ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે માટે આરોગ્ય, તપાસ ખૂબ જરૂરી છે.
હા, જ સ્વચ્છતા, પણ આરોગ્ય સાથે જો જોડાયેલી છે.
બિલકુ કુલ સાચી વાત છે, જો ગામમાં ગંદકી હશે તો મચ્છર અને બીમારીઓ, પણ વધશે
હા, અને દરેક ઘરમાં શૌચાલય હોવુ, જોઈએ અને લો લોકોને તેનો ઉપયોગ, કર કરે તે જાગૃતિ લાવ વિજોયે
સાચી વાત છે, કચરો કચ રસ્તા પર ફેંકવાને બદલે કચરાપેટીમા, નાખવો જોઈએ
હા. એ એ માહિતી, અને આ માટેની જાગૃતિ સર સરકારે દરેક ગામે, અને લોકોને આપવી જોઈએ. હવે, ચાલ પાણીની વાત કરીએ ઉનાળામા ઘણા ગામોમા, પાણીની તકલીફ થાય છે.
હા, બહુ ગામ ગામડામા તો પાણી હુ રહેેતુ જ નથી ઉનાળામા. વરસાદી પાણી, નો સંગ્રહ કરવો જોઈએ ચેકડેમ અને તળાવો બનાવવાથી, પાણી બચાવી શકાય.
અને લોકો, પણ પાણીનો બગાડ ન કરે એવુ મહત્વનુ છે.
સાચી વાત છે, પાણી વગર જીવંત શક્ય નથી.
અને હવે, તો ખે ખેતીની વાત અ ખેડૂતો અ ખેતીમા પાણી, નો ઉપયોગ કરહે કરશે, તો જ ખેતી આગળ વધશે અને અ વ્યવસાય બન બનશે
હા, ખે ખે ખેતર માટે માટે પાણી, તો બહુ બવ ઉપયોગી છે, પાણી નહી. તો પાક નહી
એ વાત તો સાચી છે, હવે ખેતીની વાત નીકળી તો ખે ખેડૂતો ગામની ગામની આર્થિક, વ્યવસાય નો આધાર છે.
હા ખેડૂતોને, આધુનિક ખેતીની તાલીમ આપવી જોઈએ, જે ટેકનોલોજી જે આવે, ખેડૂત ખેતી કે જે ટેકનોલોજી આવે, તે ખેડૂતોને તેની જાણ હોવી, જરૂરી છે.
હા, ડ્રીપ ઇરિગેશન અને સ્કિમ્પલ જેવી પદ્ધતિઓથી, પાણી બચાવી શકાય.
હા, અને સારી ગુણવત્તા બીજ, તથા ખાતર સમયસર મળવા જોઈએ, એચ વાયવી સીટ્સ ન ને આવુ ઉપયોગ કરવો જોઈએ.
અને ખેડૂતોને પાક વીમો વિશે પણ જાણકારી આપવી જોઈએ. જેથી તેઓ તેનો લાભ લઈ શકે.
હા કેટલાક ખેડૂતો પાસે તો માહિતી જતી જ નથી, કેસર નવા નવા યોજનાઓ બનાવે પણ તે લોકોને ખબર પર નથી પડતી. ઘણા ખેડૂતો સરકારની યોજનાની માહિતી જ નહિ.
એ વાતો સાચી છે, ગામમાં માહિતીનું કેન્દ્ર હોવું જોઈએ.
હા રોજગાર નું શું?
મારા મતે ગામમાં નાના ઉદ્યોગોનો શવાત વાત કરવી જોઈએ.
જ દૂધ ઉત્પાદન વગ
હા સર વગેરે હા જેથી લોકોને શહેરોમાં કામ શોધવા ન જવા. પડે.
હા મહિલાઓ માટે સ્વસત સ્વસહાય જૂથો ખૂબ ઉપયોગી છે.
જે કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે.
હા આજ કાલ ઘણા ગામોમાં મહિલાઓ સફળ ઉદ્યોગશાહીક બની રહી છે.
એ વાત તો સાચી છે, અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પણ જરૂરી છે.
હા ગામમાં ઇન્ટરનેટ હશે તો લોકો ઓનલાઈન બેંકિગ શિક્ષણ અને સરકારી સેવાઓનો લાભ લઈ શકે છે.
એ વાત બી બરાબર છે, જો વિદ્યાર્થીઓ માટે પણ એ ખૂબ ફાયદાકારક છે.
હ રસ્તા અને પરિવહનની સુવિધા પણ ગામમાં જરૂરી પૂછ્યું.
ખરેખર સારા રસ્તા હશે તો ખેડૂતો સરળતાથી પોતાના ન માલ બજારમાં લઈ જઈ શકે.
હા અને બાળકોને શાળા જવા માટે પણ સરળતા રહેશે.
બરાબર અને વીજળીની સુવિધા વિશે શું કહેવું.
ગામમાં ચોવીસ કલાક વીજળી મેળવી જોઈએ.
હા જો સો સોલર સોલર એનર્જી નો ઉપયોગ પણ વધારવો જોઈએ જેથી ગામડા ના લોકોને વધુ સરળતા પડે વીજળીની
હા તે પર્યાવરણ માટે પણ સારું છે
અને પર્યાવરણ ની વાત નીકળી છે તો અ વૃક્ષારોપણ પણ કરવું જોઈએ
હા સોલાર પે એનર્જી પછી પવન ચકી નાવું પણ જરૂરી છે નામાં દર વર્ષે વૃક્ષરો અભિયાન થવું જોઈએ
વૃક્ષ વૃક્ષો હવા શુદ્ધ રાખે છે અને ગરમી ઘટાડે છે જેથી આપણે આ અભિયાન તો કરવું જ જોઈએ અને અ લોકોને તેના વિશે જાણકારી જાગૃત તા આપવી જોઈએ
હા વૃક્ષોથી આપણને બહુ ફાયદો થાય છે તે ગરમી ઘ ઘ ટાળે અને વરસાદ લાવવા માટે પણ મદદરૂપ બને
અને ગામમાં રમત ગમતની સુવિધા પણ હોવી જોઈએ ને
હા યુવાને રમત ગમત તરફ પ્રોત્સાહન મેળવું જરૂરી છે.
અ હા જેનાથી સ્વાસ્થ્ય સારું રહે અને ખરાબ આદતથી દૂર રહી શકાય
હા. ગામમાં પુસ્તકાલય અને વાંચન કેન્દ્ર પણ હોવું જરૂરી છે.
જેથી યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે.
હા આજે ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી એસએસસી જેવી પરીક્ષાઓને તૈયારી કરે છે.
જો ગામડામાં સારી સુવિધા મળે તો તેઓ શહેરોમાં જવાની જરૂર જરૂર જ ના પડે
સા સાચે બરાબર છે ગામમાં યુવા મંડળ પણ સક્રિય હોવું જોઈએ
યુવાઓ સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ જાગૃતિ કાર્યો ક્રમ કરી શકે
હા ગ્રામ સભામાં લોકોની ભાગીદારી પણ- વધુ જોઈએ
હા લોકો પોતાના ગામની સમસ્યા વિશે ઉલ્લેખમ કરી શકે.
હા. અને ઉલ્લેખ માટે મળી મેળીને કામ મળીને કામ કરી શકે છે.
તો ટૂંકમાં કહીએ તો શિક્ષણ આરોગ્ય છવચ્છતા પાણી- વગેરે આ બધું ગ્રામ વિકાસ માટે જરૂરી છે.
હા રોજગાર ટેક્નોલોજી રસ્ વીજળી પર્યાવરણ આ બધું જ જરૂરી છે જો સરકાર અને લોકો સાથે મળીને કામ કરે તો દરેક ગામ વિકસિત બને
ખરેખર સાચું છે. અ વિકસિત ભારતનું સવપન ત્યારે જ પૂરું થશે
હા વિકસિત ભારતનું સપનું ત્યારે પૂરું થશે જ્યારે એક ગામ એ ગામ વિકાસ થશે
હા. ચાલ હવે વધુ ટાઈમ થઈ રહ્યોશે ફરી વાત કરીશું.
હા ચાલ બાય